હા, તો આજે છે ને એમ પ્રદુષણ વિશે વાત કરીએ. તો હમણાં તમે જોઈ રહ્યા છો કે, મેન લાઈક જે પ્રોબ્લેમ છે આખા એવું નથી કે કોઈ એક કન્ટ્રી ના છે. પ્રોબ્લેમ, બધા જ રાજ્યો બધા જ દેશોમાં જોવા મળે છે, જે છે પ્રદૂષણ. પ્રદુષણ હાલમાં ખુબ જ વધી રહ્યું છે આપડે જે કમ્પેર આપે દસ વીસ વર્ષ પેલા જો અ ખુબ જ ઓછું હતું પોલ્યુન હમણાં ખુબ જ વધી ગયું છે, કારણ કે આપડો દેશ બધા જ દેશ મતલબ, એક રેસમાં પડી ગયા છે આધુનિક રેસમાં જ્યાં ખુબ જ ફેક્ટરીઓ અને મશીનોનો ઉપયોગ થાય છે, અને તે ખૂબ જ પ્રમાણમાં. ધુમાડો અને એ હ ફૂલ ટોક્સન્સ રિલીઝ કરે છે, અને ફેક્ટરીઓ પણ ખુબ જ વધી ગઈ છે જેમ કે આપણા હા. જે ભારત દેશનું એવું છે કે એ લોકો ગ્રોથને, ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ થી કમ્પેર કરે છે જેમ કે જે એ લોકોનું મકસદ લાઈક મકસદ નહી પણ એમ એ લોકો એ રીત એ લોકોને રીતે જેવી છે કે એ લોકો આધુનિક લક કંપનીઝ વધારે સ્ટેબલ રાખે છે, લાઈક ફેક્ટરીઓને વધારે પેલું પ્રોત્સાહિત કરે છે. લ હેપીનેસ, સો એમના લીધે ખુબ જ પોલ્યુશન વધતુ જતું છે અને. ખુબ જ બધા હાર્મફુલ ટોક્સન્સ જે રિવરમાં રિલીઝ કરે છે. હવામાં રિસ કરે છે. જેના લીધે ખુબ જ તકલીફ પડે છે બધા લોકોને જેમ કે હાલમાં જ હમણાં ઉનાળો ખતમ થવા આવ્યો છે. અને તમે જોયું હશે કે કેટલો તાપ પડ્યો આ વખતે એટલો તાપ પડ્યો કે કેટલા લોકો ઘરની બહાર પણ નથી નીકળતા, અને કેટલી સ્કૂલોને એ પણ રજા આપી દેવામાં આવી હતી, બ ઓ આટલી ગરમી લઈ અને, હવે ચોમાસું ચાલુ થઈ ગયું છે પણ ચોમાસામાં પણ કઈ વરસાદ પડતો જ નથી એકદમ એટલો અનિશ્ચિત થઈ ગયો છે, કે વરસાદ નું કોઈ દેખાતા જ નથી. આપણા હાલમાં જ આમ એક રિપોર્ટ આવ્યો હતો ત્યાં દેખાડ્યું છે કે ભારતમાં કોઈ જગ્યા વરસાદ પડવાની સંભાવના જ નથી લાયક, વાદળ જ નથી આખ વાદળંગજી બન્યા. લક બધું પ્રદુષણ ના લીધે જે કુદરતી ઋતુઓ છે અને જે, કુદરતની એક સિસ્ટમ છે તે ખુબ જ ખરાબ રીતે ખોળવાઈ ગઈ છે. અને તેના લીધે આપણા આપણને સારા ુ બીંગને બધાને ખુબ જ તકલીફ પડે છે, અને આને ખુબ જ કંટ્રોલ કરવાની જરૂર છે ને તો જાતા સમયે આપણાથી શ્વાસ લેવા બી તકલીફ પડી શકે છે એવા દિવસ પણ આવી શકે છે.
તમારે શું કેવું છે આના વિશે પોલ્યુસ? કે મતલબ તમારા શું મંતવ્ય છે?
આપણા દેશમા પોલ્યુશન હવે ખુબ જ વધી રહ્યું છે, અને જેમ આપડે કશે પણ જઈએ ત્યાં પોલુ શન ન હોય એટ પ્રદુષણ નહી થતુ હોય એવું જોવા મળે જ નઇ, આપડે ઘરેથી નીકળએ એટલે રસ્તામાં પણ આપણા જે લોકો હોય છે તે ગમે તે એમ કચરા ફેકતા હોય છે, અને બાળ કો છે અને બધા જે શિક્ષકો હોય છે તે બાળકોને વળતા હોય છે કે તમારો કચરો નઈ ફેકવો જોઈએ. મ ને તેમ, પરંતુ હવે જોવા જઈએ તો જે લોકો બાળકો છે તે લોકો એમના પેરેન્ટસ એટલે કે મમ્મી પપ્પા પછી ઘરના બધા સદસ્ય છે એને જોઈને જ શીખે છે, અને એ લોકો પણ એમ એ લોકો પણ છૂટ આપેલી હોય છે કે એ લોકો પણ એ લોકોને કઈ કહેતા નથી કે પ્રદુષણ થશે એના લીધે આપણને ઘણી બધી બી મારી એટલે ગમેે છે, હાલમાં ઘણી એ સ્થિતિ પણ જોવા મળે એ કે જે પ્રદૂષણ છે તેના કારણે જેમ મને યાદ ખ્યાલ છે ત તો જે કોરોના વાયરસ પણ આવ્યો હતો, તો એ ગંભીર બીમારી આવી હતી, ત્યારે અમારે પણ ઘણી બધી મુસીબત થઈ ગઈ હતી, કારણ કે અમે જે શહેરમાં રહીએ છીએ ત્યાં બે ત્રણ મહિના નો એટલે કે પેલા પહેલા બે ત્રણ મહિના લોકડાઉનું પછી બે વર્ષ સુધી લોકડાઉન ચાલુ જ રહ્યું હતું તો અમે એટલા ઘણા બધા મુસીબ કહી ગેલા કે ગામડામાં અમારા જે લોકો રહેતા હતા મિત્રો રહેતા હતા તે લોકો તો શુ છે કે વાડીએ રમવા ને એવા પણ જતા હતા, પરંતુ અમારે અહીયા એટલો બધો પેલું થઈ ગેલુ હતું કે અમે ઘરની બહાર પણ નીકળી નઈ શકતા હતા, આખો દિવસ અમારે માસક બે માસ્ક પહેરીને બેસી રહેવા પડતું હતું. અને પછી એમ ઘણી બધી મુસીબતોનો સામનો કરેલો, વેક્સિન પણ પડ્યું હતું અને અમને ત્યારે સ સમજ પડીકે જે કોરોના વાયરસ છે તે શું છે, અને કેવી રીતે આવ્યો છે, અને લોકો પણ ત્યારે જાગૃત થિયા કે આ વાયરસ આ ઘેરી છે એટલે આપે પ્રદુષણ નહી કરવું જોઈએ એમતો જોવા જઈએ તો પ્રદૂષણને કારણે ઘણી બધી બીમારીઓ થઈ જવે છે, જેમ કે તાવ છે, શરદી છે, પછી મેલેરિયા છે, એમ ઘણી બધી બીમારી થઈ શકે છે, અને આ વર્ષે શું છે કે વરસાદ ઓછો છે પરંતુ ગયા વ વર્ષે ખુબ જ જીમોઉ ઘણા બધા મોટા માત્રામાં વરસાદ પડ્યો હતો, તો ત્યાં બનાવ ગયા પણ ત્યાંના તડકે આપડે કશે ગયા હોય ને પ્લાસ્ટિક ગમે ત્યાં ફેંકી દઈએ, તો તેના લીતે જે પ્લાસ્ટ ટિક મા પાણી જમા થઈ રહે, તો તેમાં મચ્છરો જેવા જન્મ એટલે કે જીવ જંતુઓ તેમાં ખુબજ આપતા હતા, જેને કારણે એ લોકો જો આપડને કરડી જાય તો આપણને ઘણા બધો રોગો થવાની સંભાવના રહેલી હતી, જેમ કે આપણને કેટલાક જોવા જઇયે જોવા જોઈએ જો કેટલાક લોકોને મેલે રિયા છે, પછી ટાઈફોઈડ છે, એમ જે હાથીપગા છે, એમ ઘણા બધા રોગો જોવા મળતા હતા. અને કેટલાક લોકો તો આપણે સોલ્યુશન દવાઓનો ઉપયોગ કરતા હતા પણ લોકે ક લોકો શું છે કે દવાઓ નો ઉપયોગ કરવા વગર મા સારું થઈ જતાતા, અને અમારે ત્યાં તો અમે દવા લે છે પરંતુ અમારા જે દાદા દાદી ને જે ગામડામાં મિત્રો છે એ લોકો અમને એમ જણાવે છે કે તમ ને ત્યાં દવા લાવ છો એના કરતા તમારે શું છે કે આજે પ્રદુષણ ના કારણે જો કોઈ બીમારી થતી હોય તો સારી જે ઔષધિઓ છે જેમ કે લીમડાના પાન છે, પછી આપણે કેરી ના પાન પણ છે, આમ ઘણા બધા જે પાન છે એટલે કે પ પ પાત્રા છે, તેના આપણેે વાટી ને એમાં ઘણા બધા મસાલાઓ એડ કરીને, આપડણે જે ડવાઓ બનાવામાં આવે છે, તેનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે ખુબ જ ઔષધી હોય છે અને એના કારણે આપણના જે શરીરને જ જે રોગ છે તે તો એક બે દિવસમાં સારું થઈ જાય છે સાથે સાથે આપણા શરીર ને એટલી બધી સ્ટ્રોંગ ઇમ્યુનિટી પણ મળે છે કે આપણે ભવિષ્યમાં પણ એમ બીમાર પડવાને લાયક રહેતા નથી મન હજુ પણ યાદ છે કે મે જે કોરોના ની દવા અમને ગામડામાં બનાવામાં આવી હતી એમ તો વેક્સિન મરાવલી પણ જે અમે ગામડામાં જે જેને પણ દવા પીધી હતી તો એ દવા પીને આજ સુધી મેં ગમે ટેટલું બહાર ગયો પછી પ્રદુષણ પણ ફેલાયુ હતું એવા વિસ્તારોમાં પણ ગયો કે જ્યાં ખુબ જ ભયંકર છે તુ મને હજુ પણ થયુ નથી કે પ્રદુષણ એટલે કે અમે બીમાર પડ્યા નથી આજ સુધી, અને એટલે મને ખુબ જ સારું લાગે છે. તમારે અહીયા કેવો બનાવ કોઈ બનાવ બનેલો? કે રોગ ના કારણે કે પછી કઈ વસ્તુ ના કારણે તમે ગંભીર બીમારીમાં મુકાઈ ગયા હોય
હા એવું તો મેન તો આપણેે એ જે હતું જે કોરોના વાયરસ હતો ત્યારે ઘણી તકલીફ પડી હતી બધા લોકોને એન્ડ્યુ આ જે આટલા બધા વાયરસ છે, અને ઘણી બધી બીમારી છે, તેનું મેન કારણ એજ છે કે પ્રદુષણ છે જેનાથી જે
જે ઘણા ઘણા નવા રોગ ઉત્પન્ન કરે છે, ટોકશીક કેમિકલ થીબી થાય છે જે ખુબ જ નુકસાન કરે છે, જેમ કે ઘણા શહેરોમાં તમે જોયું હશે કે અને મેં જયારે જાપાન ટ્રિપ પર ગયો હતો ને ચાઈનામાં ને એ જગ્યા ત્યાં પણ ઘણા લોકોને જોયા છે જે લોકો માસ્ક પહેરીને જ ફરે છે ભલે ત્યાંનું એન મેન્ટ સારુ છે, પણ સ્ટીલ એ લોકો પોતાની સેફ્ટી માટે માસ્ક પહેરીને ફરે છે, ઘણા લોકો આ અમને ખુબ જ નુકસાનકારક છે ઘણા લોકો એમજ શું ડેલી એક્સપો તારું હોય આવી પ્રદુષિત હવામાનથી તો ફેફસા ના રોગ કેન્સર થઈ શકે છે, અને ઘણી જગ્ય ગ્યા જેવી છે, જ્યાં કેમિકલની ફેક્ટરીમા જે કામ કરતા હોય છે એ લોકો ડેલી આવા હાર્મફૂલ ટોક્સિસ થી ઘેરાયેલા હોય છે, જેનાથી લોકને ચામડીનાને એવા થઈ જાય છે અને આ બધું ધીમે ધીમે રિલીઝ થઈને હવામાં ભેગાતું જતું છે. પાણીમાં ભેગાતું જતું છે તેનાથી પાણીમાં બી ઘણી વાર જોયું છે કે અ ઘણા લોકોની હમણાં રિસેન્ટલી જ એક કેસ બન્યો હતો મુંબઈ કે સામા ખબર નઈ જ્યાં પાણી પીવાથી ઘણા લોકોને બીમાર પડી ગયા અને ઘણા લોકો નુ અકસ્માત રીતે લાઈક આમ મૃત્યુ પણ થયું છે જેના કારણ એક જ હતું કે પાણી જે ત્યાં પાણી એ લોકોને આવતું હતું એટલું ખરાબ અને ટોક્સિક હતું કે જેનાથી તે લોકો નું શરીર ખુબ જ વીક થઈ ગયું અને અકસ્માત થઈ ગયું એ રીતે તો એ રીતે જો સો ધીમે ધીમે આપણા ઘરના ખોરાક માં આવવા માંડ્યું છે જેમ કે માયકો પ્લાસ્ટિક છે ને એ બધી રીતે મતલબ બધા આપડે પાણી તો તળાવ છે, નદી છે બધુંમાંથી આવે છે અને જો ફિલ્ટર ના કરવામાં આવે ને આપડે જો સ્ટીલ આપડા રિલીઝ કર્યા કરે કરશું તોએક ટાઈમ આવશે કે પાણી પણ પીવા લાયક નહી રહે ને આ જોઈ શકીએ છે ઘણા શહેરોમાં જે ખુબ જ જે શહેરમાં ખુબ જ ફેક્ટરીને એવી હોય છે જ્યાં તમે પાણી જોયુ એટલું ખરાબ પાણી હોય છે કે તમે ત્યાં નજીક ની જાય શકો એટલી ખરાબ સ્મેલ આવતી હોય છે જે પાણી ઇમેજન કરો કોઈ પી તો શું થતું હ હોય છે ઘણા પ્રાણીઓ તમે જોયા હશે જે એજ પાણીને એવુ પિય છે ને ખુબ જ ઘણા રોગોથી પીડિત થતા હોય છે. આ બધા કેમિકલ્સ જ નુકસાન કરે છે એ રોગને અને ઘણું આ જે દરિયામાં પણ એવું જ થતું હોય છે ઘણા લોકો દરિયામાં ખુબ જ કચરો ફેંકતા હોય છે સીપસ એમ અને એ ઘણા મોટા મોટા ફેક્ટરીઓ પણ છે જે આ રીતે જ સીધું કેમિકલ્સ રિલીઝ કરે છે અને તેનાથી જે મરીન લાઈફ છે જે દરિયાઈ જીવન છે તે ખુબ જ ડિસ્ટર્બ થાય છે અને
જે સરફેસ ના ક્રિચરસ છે તે લોકોને ખુબ જ તકલીફ જેલવી પડે છે કેટલા ઘણા માછલીઓનું મૃત્યુ થઈ જાય છે ઇવેન્ટુઅલી આખું ઇકોસિસ્ટમ જે છે તેને અસ અસર કરે છે જેમ કે માછલી, મેગ્રુવના જંગલો છે બધું એ રીતે ખુબ જ નુકસાનકારક છે જે પછી જમીન ધોવાનું કામ ચાલુ કરે છે કોઈ જ્યાં પ્રદૂષણ હોય વરસાદ બઉ ખુબ જ પડે છે પછી કોઈ જગ્યા દુકાળ પડે છે જ્યાં વરસાદ ખુબ જ નથી પડતું કારણ કે હવામાન બદલાયું છે પ્રદુષણના લીધે તો તે એરિયામાં ખુબ જ તકલીફ પડે છે અને એના જ કારણે આ પ્રોડ્યુસર ના લીધે આખું જે ઈકોસિસ્ટમ છે એ મધર નેચર છે આખું ડિસ્ટર્બ થઈ ગયું છે એનાથી ખુબ જ નુકશાન થાય છે લાઈક ઇવેન્ટુઅલી આપડું એક આખું એક આમ એક રિપીટેડ સાયકલમાં ચાલે છે આપણું જીવન જે કોઈ પણ એ એક કડી માંથી એક કાઢી લો ને તો આખું તૂટી જાય છે. જેમ તે રીતે આ પ્રદુષણ એજ હથોડાનું કામ કરી રહ્યું છે જે આખું ડિસ્ટર્બ કરે છે. અને એન્ડ ઘણું નુકસાન થઈ શકે છે. તો તમારે શું કેવું છે એના વિશે?
હા એ વાત તો સાચી જ છે આપડે જેમ બને તેમ પ્રદુષણ ઓછું જ કરવુ જોઈએ એમ ખાસ કરીને પ્લાસ્ટિક નું પ્રદુષણ તો ઓછું કરવું જ જોઈએ અને આપણે સર સરકાર દ્વારા ઘણા બધા રૂલ્સ અને નિયમો પણ પા પાડવામાં આવ્યા છે કે તમે કચરો ફેંકતા પકડાશો કે પછી ગમે ત્યાં થુકશો તો તમને ઘણો બધો દડ થઈ શકે છે તો એટલે આપણે આ બધી બાબત નું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને કચરો ખાસ કરીને ગર્મે ત્યા ફેંકવો જ નહીં જોઈએ કારણ કે એના કારણે જે પ્રદુષણ થશે તેના કારણે જે ખેડૂત ખેડૂતો છે તે ખુબ જ મુસીબત માં મુકાઈ શકે છે એટલે આપડે જેમ બને તેમ કચરો ઓછો જ ફેકવો જોઈએ. શું તો ચાલો પાછા મળશુ ત્યારે આપડે વાત કરીશું.
ઓકે ચાલો તો પછી મલયે.